હલો
હ હલો, કો એ તો બ જ હલોો હ ઓ આ તો ફૂલ બાકાતી કે ચાલુ ફ
હ સત બઉ એમ પરમ દિવસો બહુ વધારેો હતો.
પદા વધારે હતો આ થોડું ઓછું હો ચળવાંધ હતું કે
હાજ વાયરો ર જબ્બર હતો.
તબ ક ઉમ ક, તો ઉડા પા
હ હું તો કો પરમ દશ ના જોવો આબ ન વળી. હ આવ્યો ને તો તો આસોટા ચાલ હા તો તો આ છતા ચાલુ હોય.
તાઈમને જેવો હતુ
આ બાજુ એવું છે, વાયરોો બહ હતો હજ
હવ
તમક પણ દસ ના જેવું આવવાની તૈયારી, હ
પેલા હોદ ના વાયરો આવયા હતોળ વ તો વાયરો બંધ થઈ જતો હતો.
હ એ વાયદો હતો ને એટલે બધું જ થ વાયદાને લીધે ના પાહો તોફના વાત
હમ આવયો તો સારું હતુ થોડું તોફાન ઠંડક છે, તો ગરમીની
મતલબ આપનો બરાબર હ
ગરમી ઠંડી ખારું નહી, ગરમી જતી ના રે
તોફનમાં બફારા વધાર થાય.
હા ખંડુ થઈ જ ખાદ
તો ત પતા
જબબર તો હવે ઠંડ, થોડી હમ
હુ, તો આખા દિવસને ચેત જતા હા બે ત્રણ દિવસ આટલો આટલો પડ ને તો ઠંડક થી ત
ત ઠંડ થ જ, તો ઠંડ થ જાય કો
હા, બે ત્રણ દિવસ પડે ને તો ઠંડક થાય
હા સારું પડ તો વડે
ખાઈનેમ કેવું કેને આખો દિવસ ખેતો હતો તો થાકવા જાવ
એવું હું એ તો કોમે ગયો તો ખાઈને બેઠા વાર વરસાદ ચાલુ હો
હા હા. હા તો એ કોઈ, નહ હવા મારું લાકડા કાપે. ના સાપડું બનાય્યું મે બપોરે થોડું તૈયાર કરી. હમ-હમ.
હુ એ બજારમાં જતોડી ઓટો મારી આવ્યા હોય.
અતા.
હા હા. બધાર નઈ વેલાાર જોતો ના વેલાાર જોતો ના.
હ હા.
હમણાં તો કે સાત વાગે જેવા આવતો રે પાછ.
મોકવા દ સારુ વરસાદ મમાંજયો તો.
હા ના તો પલાડવુ.
હા તો દસ મોટા ચાલુ હોય એટલે અના જવાય ને સારજ.
હ ત તો તો ફરવાજવાની સહવાડી.
હા હા તો આ બાજુ જવાય આપડે દ્વારકા બાજુ.
હા.
દ્વારકા એ બાજુ જવાય.
સાધન.
હા આપલા ગાડી હે ને એક.
કોય એટલે પાડ પાડે લ્યા ને ગેસ ફરવાનું એવી રીત.
ના આપલ ગની જ છે ભાઈબંધ માટેટા શું પાલ લ. દેશપુરા દવાનું હમ. હા બેઠો છી એમ.
એવુંજ કેટલા કિલોમીટર થાય.
કોઈથી દ્વારકા થતું હોય શકે ને ચારસોજુ આપડે લગભગ અ રાતે નીકળીએ. તો તો ચાલે વા પોકી જઈએ.
બે ડ્રાઈવર જોવો નેખવા વાળા એક.
હા એક ચાલે મજી ના. એક હોય તો એ ચાલે હમ બધા લો. બંદ મોહમ્મદ જે ના્યા. બે હોય તો શું તને આરામ કરવા મળે એમમ લેવી હોય તો વાત ના જઈએ. હમ જ જો હાલ તો આઈએલ ચાલુ હોય ને દરમ હ
હ.
હલે તો દરિયો તોુફાને ચડ્યો હોય.
હા.
હ.
હ હાલ તો દરિયો તોુફાાન ચડે એટલે હાલ તો.
અજ બંધે જોું.
હાલ તો દરિયો તૂફાનમાં ચડ્યા.
હલો.
હાલ તો જવાય નહી.
હાલ તો આ જવાચ વા.
હા જબરજસ્ત દસ. પસંદ થાય એવુ હોય પણ આભ ગુમતી કેટલાની નાવા નામ તને.
એવું આલ વરસાદ ના લીધે.
હા હમણાં જ એક ટાઈમ આવી ગયો.
એ સુું.
બે બે જણ ડૂબ્યા હતા ને એક ઝામ બચી ગયો એક્ઝામ કો. ગોતવણ ચાલુ હતું
બરોબર એટલે આ તો ઉપર ના રીતે આવત હો છે
હા
ઓ આપડા તો લ સાત આઠ જણા જઈએ
રા ગરંદી કાટની ગ પૂજા કરી હતીમ
એવલો
હા બે દિવસમાં પાણી ઉપર ના ચડાય એના માટે
એ મ
પાણી કારણ કે બહુ યાર બહ હતું ચાલુ ખલ તો મચ્છી મારોને બધા અલગ કર નાખ્યા
હા
ણી પાણી વધ કો બંધ
હહ હાલ તો કે ન ગિના બાજુ જ આપ ગિરમાં ગિરનાર બાજુ જઈએ ને તોાર અલગ હશે જોવાનું
એવું
હા અ ન તમારી સ્ટાફ ન વાત કરી લેજો જવું હોય તો આપડે કને આવી જઈશું એમાં શું કે વરસાદ ન વાત તાવરણ સારું હોય ધુમ્મસ ને એવું તમારા ઉપર ચ હો ને એટલે ધુમ્મસ બઉ હોય
વાદર જવું લાગ વાયટ વાયટ તો મસ્ત ગ ઠંડક મસ્ત હ હલો કુટલી એ પાઈ બર ના હવા જેમ બંધ થઈ ગયો હાલો